હલો.
હા બરોબર
હાલો.
હલો.
હા.
હ આવાજ આવી રહ્યો છું તમને?
હા હા થોડા ઊંચા વાવાજે બોલજો હમણાં.
કેમ છો?
બસ આનંદ. હા હા.
તો મિત્રતા શબ્દો સાંભળતા જ આપણને આપણી મિત્રતા યાદ આવી જાય છે બરાબર ને.
હા.
હા તો તમારા મતે મિત્રતા એટલે શું કેહેવાય?
મિત્રતા એટલે આપણેે જીવનમાં આપણેે બાળપણથી ચાલે તો ગણીએ તો આપણે ઘણા ભાઈ બંધો અને મિત્રો હતા. પેલા કેજી માંથી અત્યારે કેજી છે પેલા તો પેલું ધરણ જ ભણવાનું હતું, એટલે ત્યારે એવું હતું કે હા. ત્યારે બાલ મંદિર કેવાતું ને બાલ મંદિર ના મિત્રો જે હોય, એ અત્યાર સુધી એમ થાય કે એને યાદ જ કર્યા કરીએ, અને મીઠો હવે અત્યારે વાર્તાલાપ થાય ત્યારે તેનો આનંદ આવે આપણને.
એ અને એ તો આપણને ખબર જ ના પડતી અને કેમ સમયમાં પસાર કરતી અને મન આપણું હળવું થતું એ આપણને ખબર જ ના પડતી તો મિત્રતા માટે મહત્વની ઘણી બધી બાબતો છે, કે જેવી કે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિ એવ આવે છે કે જ્યાં મિત્રોની સલાહ લેવી પડે છે, અને એમનો સાથ પણ ઘણો આપણને ઉપયોગી બનતો હોય છે, એટલે મિત્રતા જીવનમાં જે છે એ ખુબ જ સારો એવો રોલ પ્લે કરે છે એમ.
હા હા તમે કીધું બહ જ સાચી વાત છે. મિત્રોની હ ર જીવન આપડે જે વિતાવી, અને જે ટાઈમ જાય એ બહુ જ આનંદમય થાય છે, અને મને એવું પ્રફુલ્લિત થઈ જાય છે, કે ક્યારેક આપડે સંકટમાં પણ હોઈ, પણ જયારે આપો સાચો મિત્ર આપણને મળી જાય, ત્યારે આપણે તેને સંકટની વાત પણ રીલે કરી શકીએ છીએ, એટલે આપડું મગજ ઘણું બધું હળવું થઈ જાય છે, ક્યારેક આનંદ ની વાતો પણ હોય છે બ ડે જેવી કે અમુક એવી બાબતો પણ હોય છે, જે આપણને મિત્રો સાથે શેર કરવી ગમે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને મિત્રતામાં સૌથી મહત્વની બાબત જે છે એ જે છે વિશ્વાસ વિશ્વાસ વગર મિત્રતા જે છે લાંબી ટકી શકતી નથી કેમકે જો આપણેે જ મિત્રતાઓ મિત્ર ઉપર વિશ્ ્વા ન રાખીએ તો મિત્ર તો એ મિત્રતા કોઈ કામની જ નથી એમ આપણને ખબર છે કે મારું મિત્રને હું આ કામ સોંપીશ એટલે આ કામ એ પૂરું કરી જ દેશે તો પછી એ કરી જ દેશે એમાં કોઈ વિશ્વા એમાં કોઈ સંકોચ ન રાખ કન હોય મિત્રતા ઉપર હંમેશા વિશ્વાસ રાખવાનો હોય
હા હા મિત્રો માં એવું હોય છે કે આપણા ઘણા મિત્રો ખુબ સારા હોય છે અને ઘણા મિત્રો કોઈ એવાય હોય છે કે જે આપણી પરિસ્થિતિને ના સમજી શકે એ આપણી વાતને રીલે પણ કરી શકે છે
હા તમારી વાત તેવી એકદમ સાચી છે એટલે મોટા ભાગના મિત્રો તો સારા જ હોય છે પણ કોહક એવા હોય છે કે જે આપ આપણા દુશ્મન બનીને પણ રહે તો એમાં હું સહમત છું કે મિત્રતા જે છે મિત્રતા અને ઓળખાણમાં ઘણો બધો ફરક હોય છે ઓળખાણ તો ઘણા લોકો સાથે હોય છે પણ મિત્રતા જે છે અમુક ખાસ લોકો સાથે જ હોય છે આપણે ક્લાસ હોય આખો તો એમાં ઓળખાણ તો આપણે બધા બધા જ વિદ્યાર્થીઓ સાથે જે છે ઓળખતા હોઈએ છેએ બોલતા હોઈએએ પણ મિત્રો જે છે એમાંથી આપણા અમુક જ હોય છે જે આપણા ખાસ હોય છે
હા હા ખાસ મિત્ર હોય એ આપણને સહક આકાર આપતા હોય ધીરજ આપતા હોય ક્યાંક એવા પ્રસંગ હોય ત્યારે આપણને ખુબ જ ગુસ્સો આવતો હોય કા એવું હોય ત્યારે આપણને ધીરજ આપતા હોય છે માફી મગાવતા માગવાનું શીખવતા હોય છે અને માનવતા કેવી રીતે આપડે માનવ જન્મ આપ્યો છે તો કેવી રીતે રેવું એ એવી બધી વાતો ઘણી બધી વાતો મિત્રો સાથે આપડે શેર કરી શકીએ છીએ અને ઈ પણ સાચી સમજ આપ ને આપતા હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે અને જો કોઈ પણ કારણોસોર મિત્ર સાથે જો વચ્ચે મતભેદ થાય તો એને આપણે શાંતિથી ચર્ચા કરવી જોઈએ અને ગેરસમજ જે છે એને દૂર કરવી જોઈએ એટલે કે કોઈ પણ મિત્ર સાથે કદાચ અણબોર્ણ બન્યો હોય કે કોઈ વસ્તુ એકબીજાને ના દોરવી હોય તો એ વાતને જે છે એ શાંતિથી પતાવી દેવી જોઈએ એટલે કે એને શલ્ સોલ્વ કરી નાખવી જોઈએ એટલે મિત્ર તત્રા માં કોઈ પણ ફેર ના થાય એમ
હા હા મિત્રતામાં આપણે જો બધાને અમુક પ્રસંગ હા એ બરાબર ન છે કે નય કેવાના હોય અને અમુક પ્રસંગો બધાને કેવાના હોય રિલે કરવાના હોય ઈ વાંધો નહી આપડો મિત્ર ગમે તે બીજાને કહી દી તો પણ અમુક પ્રસંગ એવા હોય છે કે જે બીજાને કેવાના જ હોતા જે અંગત મિત્ર હોય એમને જ કેવાના હોય છે જે ની વાતો હોય જે સાચવી શકતો હોય એને
હા તમારી વાત એકદમ સાચી છે તો મિત્રતામાં શું હોય કે ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ ગુસ્સો કરીએ તો એ મિત્રતાને નુકસાન પહોંચાડી શકે છે કે એને ગુસ્સો ન કરવો હોય એના બદલે જે છે એ સંયમ રાખવો જોઈએ તો અને રમત ગમતમાં પણ ઘણી વખત એવું થઈ જતું હોય છે કે બે મિત્રો વચ્ચે જો હાર જેીત થઈ જતી હોય તો બે બંને મિત્રો છે થતો હોય છે તેમાં ગુસ્સો કરવા જે ના કારને જે છે મિત્રતાને નુકસાન ન થાય એમ
હા બિલકુલ તમે સાચી વાત કરી ર કે આપડે રમતા હોઈએ તો ખેલાડીઓ વચ્ચે મિત્રતા પણ હોય એમાંય મિત્રતા હોય છે પરંતુ એ મિત્રતા ખરેખર નિભાવી બહ અઘરી છે કારણ કે એમાં હાર જીત થતી જ હોય છે એટલે ગમે તે પક્ષ લઈ શકે આપણેે પરંતુ એમાં પણ જો આપણેે માન પૂર્વક રહેવું હોય તો આપણને ઈ લોકો એવી રીતના આપણે શાંતિ થી ને સંયમથી સમજવાની છે બધી જ વાતો તો આપને મિત્રતા ટકી રહે છે નહીતર મિત્રતા દસ દસ મિનિટે પંદર મિનિટે કલાકે અને દિવસે દિવસે મિત્રતા ઘટતી જાય છે અને આપણા મ મિત્રો ઓછા થતા જાય છે
હા તમારી વાત એકદમ સાચી છે કે મિત્રતા અને ખુશી એ બંને વચ્ચે ઘણો બધો સંબંધ હોય છે કેમ કે મિત્રો સાથેની વાતચીત અને હસીિયા ખુશી જે આપણી વધારી દઈ છે મિત્રતા જે છે સમાજને ઘણી રીતે મદદરૂપ થતા હોય છે. કેમ કે ઘણા મિત્રો જો છે લોકોને એકબીજા સાથે જોડે છે. કેમ હું અને મારી ફ્રેન્ડ જે મિત્ર છે તો એ બે અલગ અલગ ધર્મોમાંથી છે. તો અમે જો મિત્ર હોઈએ તો અમારા પેરેન્ટ્સ પણ એકબીજા સાથે જે છે મા વાલીઓ જે છે એ વાત કરી શકતા હોય છે તો એ સમાજને પણ જોડે છે અને સહયોગની ભાવના પણ વધારે છે. બરાબર છે ને?
બરાબર છે. ધારો કે અત્યારે છે કે આપડા બાળકો હોસ્ટેલમાં છે કે સ્કૂલમાં છે ભણતા હોય. ત્યારે એની પેરન્ટસ હોય છે એ પણ આપણને એકબીજા જાવા, આવવા, ભાગ મોકલવા વ તુ મોકલવા આ રીતે એ લોકો પણ ફોન દ્વારા વાત કરતા હોય છે અને એમની પણ મિત્રતા વધે છે. આમાંથી જો બાળકો ના મિત્ર હોય એમાં એના પેરસની પણ એના મમ્મી પપ્પા ની પણ એમ કે મી ત્રતા વધે છે ગાટ.
હા તમારી વાત એકદમ સાચી છે. સમય બદલાય છતાં મિત્રતા ટકી રહે એ જ સાચી મિત્રતા કહેવામાં આવે છે. સમય ભલે ગમે એટલો જાય પાંચ વરસ જાય, દસ વરસ જાય પણ જો મિત્રતા ટકી રહે ને તો જ એને સાચી મિત્રતા ગણવામાં આવે છે. આજે આપણને ખૂબ જ આનંદ આવે છે કે મિત્ર વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને અ મિત્રતામાં હ મિત્રતાને બચાવવી હોય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો જે કે અહંકાર છે એનું ધ્યાન રાખવું જોઈએ કે ખોટો અહંકાર ના કરવો જોઈએ. પછી બીજી વસ્તુ કે ખોટું ના બોલવું જોઈએ ક્યારે અને વિશ્વાસ તોડવાથી પણ બચવું જોઈએ કે એને આપણી ઉપર વિશ્વાસ રાખ્યો છે એને આપણને કોઈ પણ વાત કહી છે તો એ આપણે એને બીજાને કહેવાની ના પાડી છે તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે બીજી કોઈ વ્યક્તિને આ વાતની ખબર ના પડવી જોઈએ એટલે એનો વિશ્વાસ ન તૂટવો જોઈએ એમ. તો આવી ઘણી બધી જે બાબતો જે છે કે જેની ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે મિત્રતા બચી શકે છે એમ.
હા મિત્રતામાં આત્મવિશ્વાસ એક મોટું પરિબળ છે.
હા એ પણ સાચી વાત છે. તો આજે આપણે ઘણી બધી મિત્રતા વિશે વાત કરી તો મિત્રતા ખરેખર જીવનની જે છે એ અમૂલ્ય ભેટ છે. મિત્રો જીવનને રંગીન બનાવી દેતા હોય છે અને સારા વિચારો તરફ દોરી જાય છે. તો આજે આપણે ઘણી બધી મિત્રતા વિશે વાત કરી તો એમાંથી મને પણ નવું શીખવા મળ્યું અને તમને પણ નવું શીખવા મળ્યું હશે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર.
હા હા, મને આમાંથી મિત્રતા વિશે ઘણું જાણવા મળ્યું કે બાળપણમાં જ નથી હોતું મિત્રતા વૃદ્ધો થાય ત્યારે પણ આપડા જૂના જૂના મિત્ર આપણને યાદ આવે છે અને હાવ છેલ્લી તકે પણ આપણને આપણા મિત્રો ની યાદ બધી જ આવતી હોય છે. એટલે તમે અરા તરફથી પણ મને ઘણું જાણવા મળ્યું છે.
હા આભાર.